ઉ
કેમ છો?
બસ મજામાં મજામાં જો
આજે આપણે તેના વિશે વાત કરશું?
આ આજે ટોપિક લઈએ અત્યારે અ તૈયાર કપડાં, અને સ્ટીચ કપડાં પહેલા આપણે સ્ટીચ કરાવીને પહેરતા, તો આપણું જનરેશન એવું છે કે આપણે સ્ટીચ કપડાં પણ એટલા જ કરાવ્યા છે, અને આપણે તૈયાર કપડાં પણ એટલા જ પહેરીએ છે. તો એનો ટ્રેન્ડ વધતો જાય છે. તો એના ઉપર તમારું જરાક ઓપિનિયન આપશો?
હા હા, આજકાલ લોકોને તૈયાર કપડા પહેરવાનો વધારે પડતો અ શોખ કા તો સગવડ કહીએ તો એ વધારે થઈ ગઈ છે, એના ઘણા બધા કારણો છે જેમ કે અત્યારે એક તો ઓનલાઈન અને ફેસબુક, ઇન્સ્ટા પર ઘણી બધી એડ પણ આવે છે ઘણા બધા અ લેડીઝ વેર અલગ અલગ વેસ્ટર્ન, ઇન્ડિયન બધી એની એડ બહ આવતી હોય છે, અને પ્રાઇસ રેન્જ પણ રીઝનેબલ હોય છે એટલે સસ્તા થી મોંઘા લઈને બધા જ, એટલે લોકોને ઈ તરફ આ ખાસ તો અ યંગસ્ટર્સને એવા કપડા વધારે ગમે છે કે હવે કોઈને દ કપડા લેવા, દરજી પાસે જવું, અ ડિઝાઇન પસંદ કરવી અને બે ત્રણ ફેરાત કરવા, ધક્કા ખાવા એવું કોઈને ગમતું જ નથી. એટલે જોવા જઈએ તો નોટ ઓનલી લેડીઝ વર પણ ઇવન જેન્ટસ વરમાં પણ એવું જ થઈ કારણ કે યુવાન વર્ગને અત્યારે રેડીમેડ પેન્ટ શર્ટ, જીન્સ કે ફોર્મલ કે ઈવન ટ્રેડિશનલ વેર બધા જ એ લોકોને રેડીમેડ અલગ, અલગ, પેટર્નમાં અને સરસ કલર કોમ્બિનેશનમાં મળી જાય છે, એટલે લોકોને હવે દરજી પાસે જવાનું બહુ ઓછું થઈ ગયું છે, અને કા તો જાય તો એ લોકો મોટે ભાગે ઓલા ડિઝઇનર્સ પાસે જાય છે, જે એકદમ એ લોકો એ લોકોની સિલાઈને પેટર્નને બધું એસક્લુઝિવ હોય એ પ્રમાણે એ અ લોકોની સિલાઈ પણ મોંઘી હોય છે
હા, એકદમ ખરેખર મોંઘી! અરે મેં એક ત્યાં બહુ વર્ષો પહેલા મને એમ થયું બધા કે અમારી ઓળખીતાની ભત્રીજી જે છે ને એ ડિઝાઇનિંગ નું ભણતી હતી, એટલે મને એમ થયું બધું લાવ ને એક ડ્રેસ તો સીવડાવીએ આપણે ડિઝઇનર પાસે નો ડાઉટ ડિઝઇનર પાસે સીવડાવો, નોર્મલ દર્જી પાસે સીવડાવો એમાં જમીન આસમાન નો ફરક હોય છે, પણ એની સિલાઈ હતી ત્યારે સાદા ડ્રેસની સિલાઈ હતી લગભગ એકસો ને સિતતેર રૂપિયા ને મેં આ ડ્રેસ સીવડાવ્યો ને ડિઝઇનર પાસે તો એને મારી પાસેથી સાડા ચારસો રૂપિયા લીધેલા, પણ એ મેં શું કર્યું હતું પછી કે સાડા ચારસો રૂપિયા સિન્થેટિક કપડું હતું ને એ જે સીવડાવ્યું ને ત્યાર પછી ના દરેક દર્જીને હું એ ડિઝઇનરનું સીવડાવેલું જ માપ કેતી કે ભ ઈ તમે આ ડ્રેસ પ્રમાણે સીવો કારણ કે દર વ વખતે ડિઝઇનર પાસે સીવડાવવું પરવડતું નહતું, એટલે એ લોકોનું કદાચ એ લોકોના ભણતરને કારણે નોલેજ વધારે હશે કે ખબર નહી તો વર્ષો જૂની વાત થઈ ગઈ, ને હમણાં હું મારા રીસેન્ટલી મારા ઘરમાં છેલ્લા ચાર પાંચ વર્ષમાં દર વર્ષે મીન્સ મારા દીકરાઓના, મારા જેઠ, જેઠાણીના, નણણના છોકરાઓ બધા એકદમ સેમ એજમાં એક એક, બે, બે, વર્ષના ફરક માં હશે તો વારાફરથી બધાના લગ્ન એક વાર આવતા જતા તા તમે દર વર્ષે કેટલા ક કપડા નવાલે તો પછી અમારે ત્યાં કો ખીતા ભાઈ છે ને, એ ભાડાનું કરે છે તો એમની પાસે થી અમે લોકો શું કરતા હતા કે, જોધપુરી કેવું કઈ હોય ને એ લઈ લેતા તા ને પછી બ્લેઝર ને એવું જો મારા છોકરાઓ માટે, અમારું તો નહી મારા છોકરાઓ માટે અમે ભાડેથી લઈ લે કારણ કે એ લોકો નું આજલું જ જનરેશન તો કઈ વારે ઘડીએ તો પહેરે નહી, એક ના એક કપડા ને પ્લસ એ લોકો લોકોનું માપનું સીવડાવવા જઈએ ને એક વાર પહેરેને બીજા વર્ષે એ લોકોની હાઈટ બોડી વધી જાય તો એટલો જ ખર્ચો નકામો જાય ને બ્લેઝરનો તો કેટલો મોંઘો ભાવ હતો હવે તો કદાચ રેડીમેડ બ્લેઝરો મળે છે પંદરસો, બે હજાર પણ પંદરસો બે હજાર પણ નાની રકમ નથી એટલે કદાચ આપણને લેટેસ્ટ પેલી શું કેહેવાય ડિઝાાઈનો તૈયાર સિલાઈમાં મળે છે, ને દરજીઓ પેલા મને અમુક અનુભવો યાદ હતા કે ભાઈ અ લગ્ન ના ટાઈમે જો આપે એને સીવવા આપ્યું હોય ને એની સાથે જો કોઈ વાર મગજ મારી થઈ જાય તો એ આપણને ટાઈમ પર કપડાં સીવીને આપ આપે જ નહી કોઈ અળવિત્રો હોય તો એટલે એની પાસે પણ એટલું બધું કામ હોય ને એને કારણે એને કારણે કદાચ આ ટ્રેડ વધતો જતો હશે એવું મને લાગે છે, તમે કોઈ દિવસ તૈયાર અત્યારે તો તૈયાર સાડીઓ પણ મળે છે તમે ટ્રાય કરી છે કોઈ વાર તૈયાર સાડીઓની
હા, ના રેડી ટુ વેર સારી ભાવ આવે છે ખરા અને ઘણા ડિઝાાઈનરો કા તો બુટિક વાળા ને એવા હોય છે જેને આપણેે આપણી સાડી આપીએ ને તો એ લોકો ડિઝાઇનર રીતે સ્ટિચ કરીને આપે એટલે રેડી ટુ વેર થઈ જાય આપણેે એટલે ઘણા ને ઘણા જે યુવાન વર્ગ છે એ લોકો ક્યારેક જ સાડી પહેરતા હોય અને એને જાતે પહેરવી કે સંભાળવી ઈ એ લોકો માટે અ એ લોકોને ફાવતું નથી તો એના માટે આ એક સારો ઉપાય છે, પણ સાથે સાથે એમ થાય કે આ સાડી, સાડી જેટલી મોંઘી હોય એને પાછું એ રીતે એ લોકો સ્ટીચ કરે એના બી લગભગ એટલા જ પૈસા થઈ જતા હોય છે કમસે કમ અઢી ત્રણ હજાર રૂપિયા તો એ લોકો લેજ છે, એવો મને ખ્યાલ છે એટલે ઈ પણ એટલે બહુ મોંઘી સાડી હોય ને એકાદ વખત તમારે કરાવી હોય તો ઠીક છે બાકી મને તો બુ પોતે અ તો સાડી અ સાડી, સાડીની રીતે જ પહેરવાની, ડિઝાાઈનર વેરમાં હું નથી જતી, મારી પસંદ નથી પણ ડિઝાાઈનરો પાસેથી સીવડાવવું એ થોડું મોંઘુ તો છે, સાથે એક એ પણ એડવાન્ટેજ છે કે તમારી કોઈ સાડી હોય કા તો સાડી હોય એમાંથી તમારે ડ્રેસ કરાવવા હોય કે ગાઉન કરાવવું હોય કે ઓલા આપણે પ્લાઝો એવું કરાવવું હોય તો ઘણી વખત એ લોકો તમારી સાડીમાંથી આખું ડિફરન્ટ એનો લુક આપી શકે છે ઈ એ લોકોની એક આર્ટ છે એક એનો ફાયદો પણ છે સાથે સાથે આમ જોવા જાવ તો તમારા પોકેટને પરવડે કે નહી એ પણ એક સવાલ છે હ
હા, સાવ સાચી વાત છે, અમે હમણાં જ અત્યારે વેકેશન છે, ને તો હું શું કરું છું કેધી જૂની ચાદરો ને બધું હોય ને તો હું થોડુંક રિસર્ચ ત ઘર ઘરમાં અને મારા ગ્રુપમાં કામ કરતી હોઉં છું એટલે અ જુના કપડા હોય કે કોઈને એવી રીતના રિસાયકલ કરવામાં કે ડિમાગ જતી વખતે છે ને બેગ ન લેવી પડે ને મોટી એના એટલે પડદા માંથી બેગ સીવડાવી દઉં એવી મોટા ઝાડું કપડું હોય તો આપડણે શું કે એ મોટો સામાન લાવવા માટે આપણે ક્યાં ત્યાં બધું નવું લેવું ન પડે ને ત્યાં પણ મળતી થયેલી એટલી મોટી નથી હોતી કે મોટા મોટા પેકેટ તમે રાખી શકો.
બરાબર હમ્મ.
તા છે ને અ મને એક ક્યાંક સર્ચ મારતી હતી એટલે મને છે ને હમણાં થયું છે મે એક નનકડું સિલાઈ મશીન લઈ લઉ. કે જેણું જેણું કામ તો ઘરે થાય કારણ કે રિપેરિંગ ના કામ તો ખુબ મોંઘા થઈ ગયા. અત્યારે નવો ડ્રેસ ન ડે ડબલ સિલાઈ તમે કરાવવા જઓ આપણે રેડીમેડ ડ્રેસ લઈ પેલા સિલાઈ કરીને આવતા તો એ લોકો દરજી લોકો ડબલ સિલાઈ કરીને આપતા હતા તો ફાટ
હમ્મ હમ્મ.
હવે રેડી લઈએ છે ને. પછી એ ટી શર્ટ હોય કે પછી ટોપ હોય કે લેગિંગને એ બધું હોય. તો ડબલ સિલાઈ મારવા માટે તે એક એક ના પચાસ પચાસ રૂપિયા લઈ લે છે. તો મને અત્યારે મ એમ કધું બે અઢી હજાર નું જરાક નાનકડું મશીન આવે છે. એમાં ખાલી આપ દોરો ભરાવાનો હોય દસ મિનિટ મા લગભગ સિલાઈ થતી હોય છે.
હમ્મ હમ્મ.
તો એ રીતના પણ એટલે એ લોકો ડિઝાઇનને બધું કરીને એ તો ખાલી ડબલ સિલાય ને પચાસ રૂપિયા પછી બાકી મેં જોયું કે જો તમારે આપડે સાડી કવર છે કે બીજું કઈ કરાવું હોય ને તો એક એટલું બધું મોંઘું પડે છે. કે મારી એક ફ્રેન્ડને છે ને લગનમાં આપવા માટે એની મમ્મીની જૂની સાડીઓ હતી. તો એમ કી તો કે આમાં જ કે બધું ગિફ્ટ એટલે આ બધી સાડીઓની સાડીઓ પણ વપરાઈ જાય અને એની સાથે સાથે કઈક નવું ઓથેન્ટિક લુક પણ લાગે. તો એ એના દરજીને કેહેવા ગઈ કે ભાઈ એટલે હમ ઘર ઘર બેન હતા. તો એ સિલાઈ નો દોઢ હજાર રૂપિયા ખર્ચો કહી દીધો.
ઓહ.
હજાર રૂપિયા ખર્ચો કરે એના કર તરીકે કે હજાર રૂપિયામાં મને તૈયાર મળી જાય છે.
હા.
એટલે એ આપડે એ વિચાર પણ કરીએ કે જૂની સેલાને બધા માંથી કરાવીએ પણ એ મોંઘુ બહુ પડે છે હા લોકો બઉુ સરસ આવી જાય પણ તમે જેમ કીધું એમ આપડા ખીસા એ બધ એ બધા ખર્ચાઓ પરવડવા પણ જોઈએ.
હમ્મ હમ્મ બરાબર હા એક ઘણા ઘરઘરાઓ એવી રીતે કામ કરતા હોય છે પણ એટલે હોય છે એક મારા પણ ધ્યાનમાં એક બેન છે જે તમારા ડ્રેસમાંથી અ થેલા કે છે થેલા બરગામ જવા લઈ જવા માટે એ તો પછી સાડી સાડી ના પાઉચ અ કે બ્લાઉઝ માટે કે શર્ટ મુકવા માટે એવું બધું બનાવી આપે છે પણ એ બી એટલે એક વાત એમની સાચી છે કે એમનું કામ અ ખરેખર ખર સારું હોય છે કારણ કે અંદર એ અ વસ્ત્રર પણ નાખે છે સ્પંજ પણ નાખે છે ચેઇન સારામાંની વાપરે છે એટલે ઈ પ્રમાણે એમની સિલાઈ પણ સારી હોય છે પણ સાથે સાથે લાગે ખરા ઘણા પછી એ રીતે વિચારે કે અત્યારે એવું એવી જ વસ્તુઓ બધી માર્કેટમાં રેડી પણ મળતી જ હોય છે. જે થોડી સસ્તી લાગે પણ અફકોર્સ અ એના માટે મટિરિયલમાં ફરક પડે કારણ કે આ આપણી વસ્તુ છે એમાં એનો આપણે ઉપયોગ કરીએ છીએ. જયારે એ લોકો અ હલકાવાનું પ્લાસ્ટિક કે કપડું જે વાપરતા હોય અને ચેન એ બધું ફરક પડે છે. એનો ફરક તો છે જ એવું મા મારી જાણમાં છે.
હા હા હા બરાબર છે તો ચાલો આજે આ સરસ મજાની આપણે નોલેજ શેરિંગ ની વાત થઈ ફરી પાછા આપણેે આવા જ કઈક સરસ મજાના ટોપિક ઉપર વાત
ચોક્કસ ચોક
ભઈ રસોડા .